કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
હમ.
કેમ ચાલે તબિયત પાણી?
બસ તો ચાલે છે અત્યારે વાતાવરણ એવું છે એટલે થોડું નરમ ગરમ ચાલે.
હા એવું છે તમારા ઘરે બધા ના તબિયત સારા છે ને?
હા સારી છે સારી છે તમાર ઘરે બધા મજામાં?
હા મારા ઘરે બધા જ મજામાં છે.
હા.
અત્યારે વાતાવરણ કેટલું ખરાબ થઈ ગયું નય વરસાદનું વાતાવરણ છે તો બી વરસાદ આવતો નથી સાચે.
હા થોડો થોડો આવીને બધું ગંદુ કરી ને જતો રહેેશે.
હા. અત્યારે કેવું આ વાતાવરણ જેટલું ખરાબ થઈ ગયું છેને પોલ્યુશન વાળું એટલે આપણને. આમ વાતાવરણ સજ્જ સારું રહેતું જ નથી.
હા સાચી વાત છે બિલકુલ
અને હવાનું પોલ્યુશન પછી પાણીનું પોલ્યુશન કેટલું બધું વધી રહ્યું છે અત્યારે.
અત્યારે વાહનો જ કેટલા જોવા મળે છે બહાર.
હા એના લીધે નોઈઝ પોલ્યુશન બી બહુ થાય છે.
હા હા એજ ને.
હા બોલો એટલે જ મેં કીધું. કે આ અત્યારે જો ને આજ પેલું. મેટ્રો ટ્રેન બને છે એના લીધે કેટલી ખેડૂતોની બધી જમીન લઈ લીધી. તો ખેડૂતો ખેતી ક્યાં કરે હવે.
હા પણ ખેડૂતો એ પોતે પરમિશન આપ્યું હોય ત્યારે જ લે ને. પોતાની પરમિશન વગર તો કોઈ લેવાનું જ નથી.
હા એ વાત તો સાચી પણ, એ લોકોએ બી વિચારવું જોઈએ ને કે ગવર્મેન્ટ ભલે ગમે એટલા પૈસા આપે. તે લોકો ને પણ એક ના એક દિવસ તો એ પૈસા વધ પતિ જ જવાના હશે ને પછી શું કરશે એ લોકો.
સાચી વાત છે પણ અત્યારે કેવું પૈસા માણસ ને લલચાવે છે.
હા એટલે માણસ છે ને પાછળનું નથી વિચારતું અત્યારનું જ વિચારે છે પણ એ લોકો એવું નથી. નથી વિચારતા કે એક ના એક દિવસ તો પૈસા પતી જ જશે ને.
હા આજે તમને જે ગવર્મેન્ટ પૈસા આપે બરાબર તમે એ પૈસાનો હિસાબ કરો. તમારી એટલી જમીનમાં તમે જેટલું. ખે ખે ખેતી કરો કે કરો તો તમારા કેટલા વર્ષમાં કેટલું થાય.
હા એ તો છે એ લોકો એ બધું આમ વિચારી કરીને કરવું જોઈએ પણ આ લોકો તો કેવું ગવર્મેન્ટ પૈસા આપે. આપે છે એટલે લઈ લીધા બસપતિ ગઈ વાર્તા.
સાચી વાત છે એજ ને તો.
નો ડાઉટ કે ગવર્મેન્ટ બી આપણા માટે જ કરે છે આપણને તકલીફ ના પડે એ માટે પણ. એ લોકો કશું વિચારતા નથી આગળ પાછાનું હવે જે જમીન ખરાબ છે. જ્યાં જ્યાં ખેતી નથી કરી શકતા એ જમીન તમે લો ને જે સારી જમીન છે એ જમીન શું કરવા લો છો તમે
એ બરાબર છે સાચી વાત છે કે જમીન જેનો ઉપયોગ જ ના થતો હોય કે ખેતી ના કરી શક. હોય એ જમીન સારા કામમાં વપરાય પછી.
હા એજ કઉ છું હવે તમે મોટી મોટી ફેક્ટરીઓ બનાવોશો બરાબર. તો ફેક્ટરી તમે સારી જમીન ખરીદીને બનાવો છો એના કરતા જે જમીન ખરાબ છે જ્યાં પાંક નથી થતો. એ જમીન લઈને તમે ગમે તેટલી ફેક્ટરીઓ બનાવો કોણ ના પાડે છે.
સાચી વાત સાચી વાત એ બધું બધું વિચારવા જેવી બાબત છે. આ બધી.
હા ગવર્મેન્ટને બસ ખાલી ડેવલપમેન્ટ કરવું છે કોઈનું વિચારવું નથી.
સાચી વાત છે અત્યારે આ આ જમાનામાં એવું છે કે હું મારું. કઈ હારું થાય છે પેલું જોવું.
હા પોતાનો જ સ્વાથ જોવે બધા બીજાનું નથી જોતા કે બીજાને શું તકલીફ પડશે પાછળથી.
સાચી વાત છે કે આજે ક યો માણસ કેવી રીતે ઊભો થયો હોય એવું નથી વિચારતા.
સાચી વાત છે હવે તમે કેટલા પૈસા ખરીદીને તમે એક જમીન લો છો અને એ જમીન. સરકાર તમારી જોડથી લઈ લે ભલે તમને લાખો રૂપિયા આપે પણ એક ના એક દિવસ પૈસા પતિ જ જવાના છે તો એ પતિ જશે પૈસા પછી તમે શું કરશો?
હા અને અત્યારે તમે મકાનનું પણ જોયું છે કે ગવર્મેન્ટ મકાન બની આપે છે તમને. પછી એમનું સી એમનું પેલું જે સિમ્બોલ મારી દે છે. તો તમાર થી એ મકાન વેચી બી ના શકાય કે ના કશું કરી શકાય એને
અને એ કેવું એ કેમ કરે છે કે જતે દિવસ તમે તમે કોઈ જીવો નહીં તમે બધા જ જતારો અથવા તો આઉટ ઓફ ઇન્ડિયા જતા રહો. તો એ મકાન એમનું થઈ જાય એ જમીન એમની થઈ જાય એટલે એ લોકો એમનો સિમ્બોલ મારી દે છે. કે પછી એ પ્રોપર્ટી એમની થઇ જાય તો એમને જે કરવું હોય એને કરી શકે.
તો એ તો આપણા જીવાને તો ખોટ જ આપણે લોસ જ કેહેવાય ને કે આજે. આપણી મિલકત હોય ને એમનો હક મિલકત ઉપર.
હા પણ એ એમનો જ સ્વાદ જુવે છે. એ આપણને પૈસા આપે છે. અને. આપણા બદલામથી એ લોકો એમના માટે જ સારું કરે છે એવું ચાલો નો ડાઉટ કે આપણને ઘર બનાવી આપે. ઓછા પૈસે પણ છેલ્લે તો એ ઘર એમનું જ થઇ જવાનું ને એમનું જ વિચાર્યું ને લોકો એ.
બરાબર બરાબર અત્યારે આજ થઇ ગયું છે બાર બધે. ક્યાંય કશી બાત કરવાની રહી નથી.
અને હવે જો આ. મ્યુનિસિપાલિટી બદલાય મહાનગરપાલિકા થાય તો બધા રોડો મોટા કરે છે. રોડો માંથી જે ઝાડો હોય એ બધા કાપી નાખે છે. તો હવે પ્રવાસીઓ જે વ્હીકલ લઈને આવતા હોય તો એ લોકોને તો છાયો જ ના મળે રસ્તામાં ક્યાંય. તો એલોકોને કેટલી તકલીફ પડે.
હા સાચી વાત છે જ્યાં જુઓ ત્યાં ઝાળ કાપે છે. અને બિચારા પગપાળા યાત્રા કરવા જે નીકળ્યા હોય. એ લોકોને ક્યાંય બેસવાની જગ્યા નથી હોતી.
સાચી વાત છે. અને કોઈ આમ વિચારતું નથી કે આજે જળ કાપી નાખે આ તમે જળ કાપો છો એના લીધે જ વ. દ નથી આવતો ને ક્યાંય ને ક્યાંતો.
હા અને પશુ પક્ષીઓને બી તકલીફ પડે છે ને એ બાબતમાં તો.
હા તમે એમના ઘર છીનવી લો છો કે ઝડાજ એમનું એક ઘર છે એ લોકો ત્યાં જ રહે છે. પણ હવે તમે લોકો ઝાડ જ નહીં લેશો તો એ લોકો રહેશે બી ક્યાં.
હમ અને આ જળ તમે આ વૃક્ષો બધા કાપી નાખો છો તો આ વરસાદ આવે કરે તો. તમે ક્યાં ઉઊભા રહો આજે વૃક્ષો હોય તો તમે એના નીચે ઉભાારો.
હા સાચી વાત છે અને તમે મહા તમે મહાનગરપાલિકા બનાવો છો ડેવલપમેન્ટ કરો છો પણ તમારા શહેરમાં ગ્રીનરી જ નહીં હોય તો કોણ એટ્રેક્ટ થશે તમારા શહેરથી.
સાચી વાત છે એટલે વૃક્ષો બી જરૂરી. છે.
બહુ જ જરૂરી છે પણ એવું નથી સમજતા આ લોકો.
હ પેલા વાવશે વૃક્ષો વૃક્ષ રોપણ કરો પછી એ વૃક્ષને કાપી નાખો
હા દેખાડો કરશે જયારે વૃક્ષારોપણ કેવું કશું આવશે ને તો દેખાડો કરશે સારું સારું કરશે પછી કાપી નાખશે બધા વૃક્ષો
હમ એ અત્યારે અ એની બી જરૂર છે પછી કેશે વરસાદ નહીં આવતો ગરમી લાગે છે અને આમ થાય છે ને તેમ થાય છે
હા અને તમે કીધું એ પ્રમાણે કે બહુ બધા વ્હીિકલો વધી ગયા છે વ્હીિકલો વધે છે તો નોઈઝ પોલ્યુશન વધે છે એના લીધે આ પક્ષીઓ બી અત્યારે જોય તને કેટલા ઓછા જોવા મળે છે ચકલી તો જોવા જ નથી મળતી
હા પેલા તો અમે નાના હતા ને ત્યાં તો ચકલી કાગળા કબૂતર ને કેટ કેટલા પક્ષીઓ દેખાય તાર તો જોવા જ નહીં મળતા
પેલા ચકલી તો ઘરમાં માળો બનાવતી હતી ખબર હવે તો એ ચકલી દેખાતી જ નથી જ્યા ડૂબતા થઈ ગઈ છે ચકલીઓ
હા નથી જોવા મળતી સાચી વાત છે
આમ હવે તો એવું થાય કે ચકલી જોવા બી આમ અ પાછળના ટાઈમે તો કેવું થશે કે ચકલી જોવા બી આપણે ઝૂમ જ જવું પડશે
સાચી વાત છે પ્રાણી સંગ્રહાલયમાં એક કેવું હોય છે જુઓ છો ને તમે અંદર
બિચારા પ્રાણીઓને નથી રહેવું હતું તો બી બાધીને રાખે છે
એજ ને કે એમાંય હવે પૈસા કમાવાનું કરી દીધું છે બધું
હા અમે જો ને આ અમદાવાદ પેલું છે ને ત્યાં ગયા તા કાંકરિયા તો ત્યાં શિયાળ હતું ને શિયાળ નું બચું હતું બિચારું નાનું તો એને બહાર આવતું તો એટલા હ હા મારતું હતું નેંવાયું
હા એ પ્રાણીઓને પૂરી રાખે બિચારાની અંદર
એમનું એમનું જીવન શું એમને તો ખુલ્લું જ ખુલ્લું જ જગ્યા જોઈએ ને ફરવા માટે તો તમે એવું મોટું જંગલ બનાવીને એમાં એ લોકોને રાખો
હા એ જને
આ સફારીમાં હા આ સફારીમાં કેવું છે કે આપણે જીપમાં બેસી જવાનું બધા પ્રાણીઓ તો ખુલ્લા જ હોએ એ લોકો આપણને કશું કરે નહીં તો એવામાં તમે પ્રાણીઓને રાખો તો એ લોકોને બી આઝાદી મળે
સાચી વાત છે ને બધું વિચાર વિચારવા જેવી વસ્તુ છે આ બધી
ગવર્મેન્ટને છે ને બસ પૈસાથી મતલબ છે બીજા પ્રાણીઓ પક્ષીઓ કે માણસોને શું નુકસાન થાય છે ને એનાથી એ લોકોને કશો લેવા દેવા નથી
હમ હમ સાચી વાત છે મંદિરોમાં પણ એવું થઈ ગયું છે જુઓ ને
હા મંદિર માં બી બસ પૈસા આપો દાન આપો બસ જ જ્યાં જો ને ત્યાં તમને દાન જ માગતા હશે એ લોકો
અને વીઆઈપી દર્શન પૈસા આપો તો તરત ભગવાન આગળ દર્શન
હા સાચી વાત છે હવે નાના લોકો દર્શન કરવા માટે લાંબી લાંબી લાઈનો માં ઊભા
હા સાચું એજ ને તમે અમે તો આ ઠેર ઠેર મંદિરે જઈએ છેએ ને તો જોઈએ છે શ્રીનાથ જી ને પાવાગઢ ને અંબાજી જે કે પાવાગઢ માં તો એવું નથી શ્રીનાથજી માં છે એ બધે વીઆઈપી દર્શન છે કે જે સીધા તમને અંદર
મોટા મોટા મંદિરોમાં એ લોકો વીઆઈપી દર્શન રાખે કે દૂર થી લોકો આવે ને એટલે એ લોકો તો પૈસા ખરીદવાના છે ઓબ્વિયસ
હા હા પેલા પાછા વીઆઈપી માણસોને વીઆઈપી દર્શન જોઈએ
સાચી વાત છે વીઆઈપી દર્શન કરે એટલે એ લોકોને એવું થાય કે હા અમે મોટા માણસો આમ તેમ
હા એમાં જ એ વધી ગયું છે બધું.
હા અત્યારે પૈસા ન બી બહુ લોભ થઇ ગયો બધા પૈસાના લોભિયા થઇ ગયા છે અત્યારે.
સામાન્ય બિચારા માણસ ની તો કોઈ વેલ્યુ જ ના હોય.
સાચી વાત છે.
જો ચાર ઓટલે બેઠા હોત અને પૈસા વાળું આવશે તો જ બિચારા પેલા બધા તો એની જોડે તો કોઈ વાતે નહી કરે.
હા પૈસા વાળા લોકોને અભિમાન બહુ હોય કે મારી પાસે વધારે પૈસા છે ને તો હું જે લોકો ને નાના માણસો છે ને એ લોકોને બોલાવે જ નહી એ લોકો.
સાચી વાત છે એટિ એટિટ્યુડ બહુ હોય.
હા એ લોકોની ઇન્સલ્ટ જ કરે જ્યાં જુએ ને ત્યાં.
પણ એવું ના હોવું જોઈએ મા ભગવાને માણસ તો બધા સરખા બનાયા છે.
હા પણ એવું સમ મોટા પૈસાવાળા માણસો તો એવું સમજતા જ નથી.
ના હોય છે અમુક બધા એવા નથી હોતા અમુક અમુક જ સો ટકામાં દસ વીસ ટકા લોકો એવા હોય છે બાકી તો આપણા જેવા જ માણસો હોય છે બધા.
પણ આ તો કેવું કે એક કેરી બધી કેરીને બગાડે એવું એક માણસ ખરાબ હોય એટલે બધા પછી ખરાબ જ દેખાય.
હા સાચી વાત છે હા.
એટલે અત્યારે આખું જીવન પૈસા ઉપર થઈ ગયું છે.
હ પૈસા જેની પાસે પૈસા ન હોય એની બિચારાની કોઈ કિંમત જ નહી.
હા પઈ મિડલ ક્લાસ લોકો મા શું આ દુનિયામાં હોય જ નહી ને એવી રીતે રહે છે એ લોકો.
સાચી વાત છે જોડે બેઠા હોય કે જોડે થી જાયને તોય એ ના એ કરે.
હા અને અત્યારે સરકારની પોલિસી કેવી થઈ ગઈ છે કે અમીર લોકોને વધુ અમીર બનાવે છે ગરીબ લોકો ને વધુ ગ વધુ ગરીબ બનાવે છે જે મિડલ ક્લાસ છે ને તો તૈ નાતઈ જ છે.
સાચી વાત છે એ બધે જ એ જોવા મળે છે અત્યારે તો.
મિડલ ક્લાસ લોકો ના અમીર થઈ શકે ના ગરીબ થઈ શકે.
સાચી વાત છે એમાં મિડલ ક્લાસને બધી રીતે તકલીફ ભોગવવી પડે.
સાચી વાત છે હવે ગરીબ લોકોને બી થોડી સહાય મળે ને અમીર લોકો ને તો સહાય ની કોઈ જરૂરત ના હોય. પણ મિડલ ક્લાસ લોકો છે ને એ લોકોને તો કોઈની સહાય મળતી જ નથી.
સાચી વાત એ અત્યારે પણ પૈસાનો જ કમાલ છે બધો.
સાચી વાત છે.
હા હા.
સારું સારું ચલો પછી વાત કરીશું આપડે.
સારું સારું જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ.